હ જય શ્રી કૃષ્મા કેમ છો
જય શ્રી કૃષ્ણ બસ મજામાં કેમ છો તમે
અમે પણ મજામાં છે ને આજકાલ તો મતલબ વેકેશન પડ્યું છે તો બસ એ તમને મતલબમાં હાલચાલ પૂછવા ફોન કર્યો કેમ છો બધા ઘરા બધા સારા તો છે ને
હા બસ બધા સારા છે કેમ છે તમારા ઘરે બધા
અમારી ઘરે પણ બધા સારા જ છે ને હમણાં તો તમને ખબર જ છે કે આ ચોમાસાની ઋતુ ચાલી રહી છે. તો બસ મતલબમાં બ જે વરસાદ પડી રહ્યો છે તેનો જ આનંદ માણી રહ્યા છે હમણાં તો કારણ કે બહાર એવું એટલું બધું બોવ જવાનું થતું નથી અને ઘરે જ બેસીને બધું તો મતલબમાં કેટલું પાણી ભરાઈ ગયું ને એ જ બધી વાતચીત ચાલ્યા કરે છે અને તમને ખબર જ છે કે આજકાલ તો ખુબ જ વધારે વરસાદ પડવા લાગ્યો છે. તો જેથી કરીને હમણાં મતલબમાં અમારા ગામમાં ખુબ જ વધે પાણી પણ ભરાઈ ગયું હતું. તો તમારા ગામમાં હજુ કેવું ચાલી રહ્યું છે મતલબ પાણી ન બધું ભરાઈ જાય કે પછી કેવું છે?
હા અમારે ત્યાં બી આખી સોસાયટીમાં એમ જોવા જઈએ તો બધી જગ્યા પાણી ભરાઈ ગયું છે. અને અમારા ત્યાં ગરનારા નદીઓ એ બધી છે તે બધું ફૂલ થઈ ગયું છેમ હાલમાં જોવા જઈએ તો તેમ એટલે વરસાદના કારણે આખા રસ્તાઓ પણ બધા બંધ થઈ ગયા છે એટલું વરસાદ પડે છે હાલમાં તમારે ત્યાં તમારે ત્યાં કેવું છે હમણાં?
હા અમારે ત્યાં પણ એવું જ છે અને મતલબ આ બધી ઋતુઓમાં તમને ખબર જ છે કે એ બધું આ ચોમાસાની ઋતુ ચાલે એટલે ખુબ જ વધારે વરસાદ પડે છે અને તમને ખબર છે કે આપડા મતલબમાં કેટલી ઋતુઓ આવે છે. તો આ બાબત ઉપર તમને થોડુંક મને જણાવો તો સારું પડશે.
હા આપણા એમ જોવા જઈએ તો આપણા ત છ ઋતુ આવે છે વસંત ઋતુ ગ્રીષમ ઋતુ વર્ષાઋતુ ઋતુ શરદઋતુ હેમતઋતુ અને શિષિરઋતુ એમ આપડા ત્યાં છ ઋતુઓ આવે છે.
હા તો મતલબ તમને કઈ ઋતુ વધારે ગમે જરાક જણાવો ને.
તો મને તો એમ વધારે વધારે કરીને ચોમાસા ની ઋતુ વધારે ગમે છે. તેમાં મતલબ વરસાદ આવે એમ પવન ને એમાં આપણને ફરવા જવાનું એ બધું સારું રહેે ને ફરવા જવાની મજા બી આવે એટલે પહાડ એવી જગા પર સારું રે ફરવાનું એટલે આવું તો વધારે ગમે
હા મને પણ ખુબ જ વધારે એવું ટી ગમે હારું હતું કારણ કે તમને ખબર છે કે મતલબ ચોમાસાની ઋતુમાં આપણને ફરવા જવાનું ખુબ જ વધારે મજા પણ આવે અને ખુબ જ એવો આનંદ પણ થાય. કારણ કે ત્યારે મતલબમાં વાદળને એવું બધું ખુબ જ એવા દેખાયા કરતા હોય અને ખુબ જ એવું સારું લાગે એટલે છે ને મેં ચોમાસાની ઋતુમાં જ મને ખુબ જ વધારે એવુ મજા આવે છે ફરવા જવાની જેથી કરીને ચોમાસાની ઋતુ મને ખુબ જ વધારે એવું ગમતી હોય છે. તો ચોમાસાના સિવાય પણ તમને બીજી બધી ઋતુ ગમે તો એ બધી પણ થોડક જણાવશો ને મને.
હા ચોમાસા છે એ મને બીજી છે ગ્રીષ્મઋતુ બી વધારે ગમે છે એટલે ગ્રીષ્મઋતુમાં એટલે સૂર્ય ન તાપ ખુબ વધારે હોય છે ને લોકો ઠંડા પીણા લીંબુ શરબત છાસ ને એ બધું એનું સેવન વધારે કરે છે ને એવામાં તો બધા મતલબ તરબૂજ ફળો માટે એટ બધા ફળો ખાવા જોઈએ આપણા એટલે સેહત માટે સારું હોય. અનેને ઉનાળા માં આપણી સ્કૂલ ની રજા હોય એટલે આપણને મજા મજા આવે ઘરે વેકેશનમાં. એટલે આ ઋતુ તો મને વધારે ગમે છે એમાં વેકેશન આવે છે ને ઉનાળામાં ઘરે રેવાનું વધારે ગમે.
હા તમારી વાત એકદમ સાચી છે કારણ કે વેકેશન માટે કોને ના મજા આવ્યો અને મતલબ ઉનાળામાં જે વેકેશન મળે છે એ તો મતલબ મોટું વેકેશન મળે છે. તો જેથી કરીને ત્યારે તો ખુબ જ વધારે મજા પણ આવે અને ઉનાળાના વેકેશનમાં તો અમે ખુબ જ વધારે ક્રિકેટ પણ રમીએ છે તો જેથી તે વેકેશનમાં બધા જ ખુબ વધારે મજા પણ માડી છે અને ઉનાળામાં મતલબ નદીમાં અને એવ બધું નાવા જવાની પણ ખૂબ વધારે મજા મને વાત મળી કે તમે પણ ખુબ જ એવું નદીમાને એવું નાવા જાવ છો તો આ વાત શું સાચી છે?
હા આ વાત સાચી છે અમારે ત જોવા જઈએ તો હમણાં નજીકમાં જ એક ડેમ છે તો ડેમમાં મતલબ મજા આવે ત્યાં જવાનું ને ગરમી હોય ત્યાંજ એટલે બધા લોકો બોવ દૂર દૂર થી ત્યાં નાહવા આવે છે અને ત્યાંનું પાણી બી એકદમ સારું હોય. એટલે ત્યાં મજા આવે ગરમીમાં ફરવા જવાની અને નાહવાની. ને પણ વરસાદ ના ટાઈમ પર ત્યાં નહી જવાય. કેમ કે વરસાદ ના ટાઈમ પર એટલે નદી ન પાણી ડેમનું પાણી જે છોડવામાં આવે એટલે તે ત્યાં જવા નહ આપે પણ એમ ઉનાળા માં જવાય ત્યાં તેવી જગ્યા પર ફરવા માટે.
હા કારણ કે તમને ખબર છે કે ચોમાસાની ઋતુમાં તો ખુબ જ વધારે એવું પાણી પણ ભરાઈ જાય અને ચોમાસા માટે આપડે જવા જવું નહી હોય પરંતુ જો આપણે કેઠે પણ ફરવા જવાનું હોય ને તો શિયાળાની ઋતુ એકદમ બેસ્ટ મને લાગે છે કારણ કે શિયાળાની ઋતુમાં શું હોય કે જો આપડા દીશ ડિસેમ્બર બાજુ જો આપણે ફરવા જઈએ તો ડિસેમ્બરમાં શું કે મતલબ એકદમ ઠંડી એકદમ માહોલ હોય. અને ઠંડા માહોલમાં શું આપડણે ફરવાની ખુબ જ વધારે એવી મજા પણ આવે. કારણ કે જો ઠંડા માહોલમાં આપડે ફરશું ને તો આપણને મતલબમાં અ તાપ ની લાગે અને તાપમાં આપડે ફરવાન જેમ કે પહાડી લાકામાં એ બધે જાય તો આપડે ઉપર ચઢશું એ બધુંમાં આપ સાસ ફૂલા આવશે ને એ બધું થશે પરંતુ શિયાળામાં તો શો તો આપણને ખુબ જ વધારે એવું સારું રહેશે આ બાબત ઉપ તમારે શું કેવું છે?
હા આ બાબત તો સાચી છે એમ આપડે જોવા જઈએ તો એમ ચોમાસાની ઋતુમાં જ આપણને ફરવા જવું જોઈએ ને આપણે એવામાં જેટલે ગરમીના સીઝનમાં એમ જઈએ તો ત્યાં આપણાથી વધારે નહી જવાય. નેવામાં આપણેે જો ત્યાં જતા બી છે તો આપે એમ તબિયત ખરાબ થઈ જાય એટલે એટલા તાપમાનમાં વધારે તો ન જવાય એટલે ચોમાસામાં ફરવાનું સારું કેહેવાય. એટલે ત્યારે જ આપણને ત્યાં જવું જોઈએ પહાડ એવી મતલ એવી બધી જગ્યા પર
હા કારણ કે જો પહાડ બાજુ ને એવું જો ફરવા જાય તો ભાઈ શિયાળામાં જાય સારું અને ત્યારે જ આપણને. ફરની પણ મજા આવે કારણ કે ગરમીમાં શું કે ખુબ જ વધારે ગરમી પણ લાગે એટલે મજા નહી આવે. અને તમને ખબર છે કે આજકાલ તો ગરમીમાં કેટલી બધી ગરમી પણ વધી ગઈ છે અને બ પર તો ખૂબ જ વરે એવો ટાપ પણ લાગે છે એટલે મેડો ગરમીમાં બહાર જ નથી નીકળતો અને ઘરે જ બેસી રહવ છું અને મતલબ તાપમાન તો તમને ખબર છે કે એકદમ આપડે મતલબમા. કાળા એવા પણ પડી જાય એટલે બહાર તો નઈ નીકળવું જોઈએ.
હા એ તો છે એટલા તાપમાન આપણને બહાર નહી જવું જોને આપણે બહાર જઈએ બી તો આપડે મતલબ એમ બધું. તબિયત તબિયત વધારે ખરાબ થાય ને એમ. ઘરે જ આપણને વધુમા વધુ મતલબ રહેેવા જોઈએ ગરમીમાં તો. ને બપોરના ટાઈમ પર તો આપણને બહાર નીકળવું જ નહી જોઈએ તે તાપમાન વધારે એમ હોય.
હા બપોરે તો ખુબ જ વધારે એવું તાપમાન હોય ને. જો ટેવમાં જો આપણે નાના છોકરાઓ ને એને જો બહાર કાઢી મૂકીએ. તો તે લોકોની તબિયત ખુબ જ વધારે એવું ખરાબ થઈ શકે છે કારણ કે તેઓનું મતલબ એકદમ નાનું શરીર હોય સે ને તેઓને વધારે મતલબ એવું સહનશક્તિ ના હોવાના કારણે સે ને તેઓને આપણે બપોરના સમયે તો બહાર ના કાઢવા જોઈએ જેથી કરીને અમારા ઘરે જેટલા પણ નાના છોકરા છે. એ લોકોને મે તો બપોરે બહાર જવાની ના જ પાડી છે હમણાં તો.
હા અમારે તા બી બપોર ના ટાઈમ તો એટલા હાલમાં તો કોઈ બહાર જતું જ નથી કે આ ટાઈમ પર જબ બહાર જઈએ એટલે બપોરના ટાઈમ પર તો કેટલું મતલબ બીમારી જેવી આપને એટલે ગરમી વધારે થાય તેના કારણે આપણેે તબિયત બી નાના છોકરાની તો જલ્દી ખરાબ થાય છે ને એટલા એના કારણે બપ બપોરે અમે બી બાર જવાની ના જ પાડીએ છીએ નાના છોકરાને તો. ને અમે પણ વધારે કરીને ઘરે જ રહીજ કામમાં હોય તો જ. એટલે આપડે બહાર નીકરીએ અમે લોકો.
હા ને બાર નીકળો તો મતલબમાં થોડું કેમ મોડું નેવું બાંધીને પછી સનસ્ક્રીમ નેવું બધું લગીને બહાર નીકળ નીકળવું જોઈએ કારણ કે તમને ખબર છે કે હમણાં તો ગરમીમાં છે ને એકદમ અ ઓઝોન લેયરને મતલબ માં કાણા પડી દેવાથી છે ને સુરજની કિરણ આપડા સ્કીિન પર એકદમ પડતી હોય છે જેથી કરીને સર આપને કેન્સર જેવી બીમારી પણ થઈ શકે છે પરંતુ આપડે જો થોડુંક પાલન કરીશું ને તો છે ને આપણને ખુબ જ સારું રહેશે બાકી તો. મતલબ એ છે કે આપડે મતલબમાં. ઋતુઓની બસ મજા જ માડવી જોઈએ કારણ કે બધી રોટુઓમાં આપણને થોડું થોડું તો મતલબ. . બોજ વધારે વરસાદ પડશે તો મતલબ મને ખરાબ લાગશે. આ . કંટાળ આવશે. તમારે શું કેવું છે
હા આ વાત તો સાચી છે એમ જવા જોઈએ તો આપણા મતલબ આપણા માટે તો બધી ઋતુ જરૂરી છે એમને આપણા માટે એટલે બધી જ ઋતુઓ આપણને બરાબર જ છે, કેવાય મતલબ ઉનાળામાં તો જો ગરમી કેટલી પડે છે એમાં આપણને ક ઠંડા પીણું શરબત એ બધું. પીવું જોઈએ જેના કારણે આપણી તબિયત ખરાબ નહી થાય. ને એ બધું વધારે આપણને બહાર નઈ નીકળવા જો રજા નો ટાઈમ હોય એટલે આપણને ઘરે જ વ વકેશનમાં રહેવું જોઈએ.
હા કારણ કે ઉનાળા મા તો એવું જ હોય અને બીજું તો હશે ને આપણને ખુબ જ વે એવું કામ લાગે છે જેમ કે તમને કહું તો માં કારણ કે છે ને એલોકો જ્યારે ખેતીનો પાક વેચતા હોય તો ત્યારે મતલબમાં વરસાદ ખુબ જ એવું સારું પડે કારણ વરસાદ આવવા થી સેને પાણી ન એવુ ન મુકવા પડે અને ખેતી તેનાથી સારી ઠાઈ. હલો.
હલો. હા.
તમારે શું કેવું છે આ બાબત ઉપર જે મતલબમાં ખુબ વધારે વરસાદ પડે તો મતલબ ખેડૂતોને સારું પડે.
ની વરસાદ તો ખુબ વધારે ભી નહી પડવું જોઈએ જો ખેડૂતો માટે વરસાદ એ આશીર્વાદ સમાન મનાય છે પણ જો ખે ખેડૂતો માટે જો વરસાદ વધુ વધુ પડે તેના કારણે મતલબ ખેડૂતોને કેટલું નુકસાન થાય છે કેટલું બધું મતલબ ખેતી કરેલું તે બધું મતલબ કામ નહીં લાગે એટલે વરસાદ વધારે બી નહી પડવું જોઈએ અને ઓછું બી નહી પડવું જોઈએ વરસાદ એમ પડવું જોઈએ ખેડૂતો માટે હારું જ કહેવાય પણ વધારે પૂરતું બી વરસાદ પડે તો ખેડૂતોને મોટા પાયે મતલબ નુકસાન થઈ શકે છે એમ.
હા તમારી વાત એકદમ સાચી છે અને જો મતલબ વધારે વરસાદ પડશે તો પણ તકલીફ આપશે અને ઓછો વરસાદ પડશે તો પણ આપણને તકલીફ આપવાનો છે જેથી કરીને મતલબ મા યોગ્ય માત્રામાં વરસાદ પણ જરૂરી છે અને ઉનાળામાં પણ જો જે લોકો મતલબ આ ઘઉંની ને એવું ખેતી કરે છે તિલક નાટ્ય પણ ગઉનું માટે પણ ઉનાળાવામાં ખુબ જ વધારે એવું જરૂરી પડે છે એટલે છે બધી ઋતુઓ આપણા માટે જરૂરી છે અને જો રોટુઓ જો ના હોય છે આખું મતલબમાં જે મતલબમાં નજીક
ખાલી માણસો બીજા બધા જીવ જંતુઓ રહે છે એના માટે પણ બધી રૂટોઓ ખૂબ વધારે જરૂર તમને ખબર છે કે તેઓનો આખું મતલબમાં તેઓ
અત્યારે રી અમારે શું કેવું છે.
હા હવે તો બરાબર છે આપણેે એમ જોવા જઈએ તો આપણા માટે બધી ઋતુ જ બરાબર છે ને આપ આપણા માટે બધી જ ઋતુ હોવી જોઈએ વરસાદ ઓ વરસાદ બી હોવો જોઈએ, ઠંડી બી પડવી જોઈએ ને ગરમી પણ હોવી
હા તો તમારી વાત એકદમ સાચીશે અને બધું બધું હશે તો જ આપડાથી બધું .